હલો.
હેલો. આવે છે અવાજ? બસ મજામાં. ઓકે.
કેવું વાતાવરણ છે વરસાદ ને એવું છે? હલો.
વસ હા એટલે એટમોસફિયર બન્યું છે એવું.
હા... સારું કેવાય છ અત્યારે તો આપડે વાત કરીએ ઓનલાઈન શોપિંગ. ઓફલાઈન શોપિંગ. હા. હા, તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે તો બહાર કેવી રીતે જવું શોપિંગ કરવા. તો.. ઓનલાઈન શોપિંગ સારું કેહેવાય કે, આ તરત જે જોતું હોય એ મંગાવી લઈ આપડે. તો આવી જાય.
હમ.
હા તો કે ઓનલાઈન શોપિંગ એક રીતે સારું કેહેવાય કે આપડે અ જાવું આપડે શું કેહેવાય ટાઈમ બચે અને જો આપડે રિ કસામાં જાતા હોય કે બાઇકમાં જા
હા એટમોસફિયરના લીધે એ આપણને ઈઝી પણ પડે.
હા હા અને આપણો શું કેહેવાય પેટ્રોલ પણ બળે ઓલો પેટ્રોલ પણ બચે અને પૈસા શું કેવાય રિક્ષા ભાડાના પણ બચી જાય આપણા માટે. કેમકે અત્યારે તો હા ઓનલાઈન શોપિંગ તો ફ્રી જ હોય છે. ડિલવરી ચાર્જ તો એ લોકો લેતા નથી એટલે એ સારું કેવાય.
હા ઘર બેઠા ખરીદી થઈ જાય, અને મુસાફરીને સમય બચી જાય અને ગમે ત્યારે તમે ચોવીસ કલાકમાં ખરીદી પણ કરી શકો.
હા. કે આપણે પ્રોડક્ટ ના ગઈમી તો આપણેે રિટર્ન પણ કરી શકીએ. ને હા. ને ઓફલાઈન શોપિંગ નો પણ ફાયદો છે કે આપણેે અ જેવું આપણે અમુક વાર ઓનલાઈન શોપિંગમાં થતું હોય એવું કે આપણે અમુક જે આપણે. એ અ મંગાયું એ વસ્તુ આવતી નથી હોતી અમુક વાર ખરાબ વસ્તુ આવી જાય. અમુક વાર ક્વોલિટી સારી નથી હોતી. તો ઓફલાઈન શોપિંગમાં આપણે જઈને શોપ ઉપર જઈને. આપડણે ખુદ પહેરીને જોઈ શકીએ કાપડની ક્વોલિટી જોઈ શકીએ. કે ગમે એ પ્રોડક્ટ લીધી હોય તો એ આપણેે રૂબરૂ જોઈ શકીએ. એ ક્યા કેવું છે, એ પણ છે. કે ઓનલાઈન શોપિંગમાં થોડીક એ પણ હ દિક્કત થાય છે.
હા.
કે આપને પ્રોડક્ટ અમુક વાર એવું થાય છે કે નથી. બરોબર આવતી હોતી.
હા બરાબર છે.
હા અમુક વાત થાય એવું કે જો ઓનલાઈન પેમેન્ટ કરી અને રિટર્ન કરી તો પણ એમાં પણ પ્રોબ્લેમ થાય છે કે પૈસા આવે ન આવે.
હમ.
હા, અને અમુક વાર અ એવું કેશ ઓન ડિલવરી માં પણ અમુક વાર થાય છે એવું. કે આપડે હા કે અમુક પ્રોડક્ટ કેવી હોય. કે આપણે રિટન પણ નથી કરી શકતા.
હા.
કેશ ઓન ડિલવરીમાં અમુક વાર વસ્તુ એવી હોય કે એ લોકો રિટર્ન પણ નથી કરતા હોતા.
આ તો ઓન લઈન શોપ શોપિંગ અને ઓફલાઈન શોપિંગ બંનેના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે.
હા એજ ને તો કેમ કે હા. ઓલું તો આપડે દુકાનેથી આપણે લીધું હોય તો આપડે જઈને કઈ પણ શકીને બોલી પણ ક શકીએ કે
હા એક વિશ્વાસ સાથે ખરીદી કરી શકીએ એમ ઓફલાઈન.
હા હા, અને પછી હા. અને ઓફલાઈનમાં થોડીક બાર્ગેનિંગ પણ કરી શકીએ કે ભાઈ નહી આટલામાં અમને નથી પોસાતું આટલા માંંધી હોય એમ. હા, અને ઓનલાઈન શોપિંગમાં તો જેવું હોય એ જ આપવા પડે. આપડે.
હા હા બરાબર છે.
હા. ત મ એટલે એવું છે કે આપડે બંને હા બોલો.
તમે આ એપ કેટલા ટાઈમ થી યુઝ કરો છો?
અ આમાં આપણે વાત નથી કરી શકતાં. વોટ્સએપમાં વાત કરજો. હા.
હા તો એજ ને કે તો ઓનલાઈન શોપિંગમાં આપણે ઘરે બેઠા થાય જ છે ને ઓફલાઈન શોપિંગ માટે આપણે જવું પડે છે. અને ઓનલાઈનમાં વસ્તુ ઘરે પહોંચે છે અને ઓફલાઈનમાં આપણે જઈને મળવી શકીએ છીએ એમ.
હા
ઓનલાઈનમાં ઓફર મળે છે તો ક્યારેક ઓફલાઈન માં આપણને વસ્તુની આમ ક્વોલિટી સારીમાં ચકાસીને લઈ શકાય છે.
હા એ પણ સાચી વાત છે કે હા!
અને ક્યારેક એવુંય બને કે ઓનલાઈનમાં આપણને છેતરપિંડીનું એ આપ એક રિસ્ક રે ખરું ક્યારેક અને ઓફલાઈનમાં આપણેે શું સામે જોઈને જ લીધી હોય એટલે વેચનાર માટે અને આપણી સાથે વાતચીત કરવા માટે બધું સારું પડે એમ.
હા એ વસ્તુ સાચી છે કે હા, ઓનલાઈનમાં થાય છે એવું કે આપણે જે પ્રોડક્ટ મંગાવ્યું એ પ્રોડક્ટ આવતી નથી. અને અમુક વાર એ લોકો એ જે તારીખ આપી હોય કે આજે આવશે અને એન્ડમાં કહી દઈએ કે ભાઈ તમારું ઓર્ડર કેન્સલ થઈ ગયું છે. હા એવું પણ બઉ થાય છે કે અત્યારે જો હવે સાતમ આઠમની સિઝન આવશે. નવરાત્રીની સિઝન આ બધી સિઝનોમાં આપણે જો ઓર્ડર કરી ને તો અત્યારે બ ઉ એવું થાય છે. તહેવારોની સિઝનમાં બહુ એવું થાય છે કે આપણે ઓર્ડર કરીએ. તો અમુક વાર ડેટ આપી હોય ત્યારે આવતું નથી ને અચાનક કહી દઈએ કે ભઈ મેસેજ આવે કે તમારું પાર્સલ તમારું ઓર્ડર કેન્સલ થઈ ગયું.
હા
હ હા
હા
હા અને હા બોલો?
હા એજ કેમ બંને માંથી શોપિંગ કઈ સારી કેહેવાય એજ એક વિચારવાની વાત છે કેમ ઓફલાઈન શોપિંગ સારી ઓનલાઈન શોપિંગ સારી ક્યારેક આપણને ઓનલાઈન સારું પડી જતું હોય ક્યારેક પણ ઓફલાઈન સારું પડી જતું હોય.
વ પણ છે કે આપણે આપણે ઓફલાઈન જોવા જઈએ તો અમુક વસ્તુ મોંઘી હોય. અને ઓનલાઈન જોવા જઈ એ જ પ્રોડક્ટ હોય ને એજ વસ્તુ હોય ને એજ ક્વોલિટી ની અમને સસ્તામાં મળી જાય છે.
હમ
હા
એટલે ઓનલાઈનમાં એજ થાય કે આપડ ફોટો ને જે જોઈને આપણેે અ જોઈને એ ઉપરથી આપણેે લઈ શકીએ એમ આપણે ડાયરેક્ટ ટ્રસ્ટ ન કરી શકીએ એ વસ્તુમાં આવે અને આપણે ખોલીને જોઈએ ત્યારે આપણને ખબર પડી કે વસ્તુ એકચુલી આપણે જે બાય કરી હતી એ છે કે નથી.
હા એ વસ્તુ સાચી છે. કે ઓનલાઈનમાં હા
સારું પડે.
હા બતુ સાચી છે કે અમુક
અને ક્યારેક એવું થાય કે આપડણે જે ફોટો જોયો હોય ને એ ટાઈપનુ હોતું પણ નથી. વાસ્તવિક માં કઈક જુદું હોય છે.
હા એ વસ્તુ સાચું એું છે કેવું.? ઉભો થાય છે અમુક અમુક. કેપમાં એવું થાય છે કે જે વસ્તુ આપડે જોતી હોય એ, વસ્તુ આવતી નથી હોતી.
હા, કે આપડે બાઈ કંઈ જુદું કંઈક અલગ જોઈને કર્યું હોયને, આવે ને, ખોલે ને જોઈ ત્યારે કંઈક જુદું નીકળે. એડ.
હા, હા. ને ઓફલાઈન એમ સારું કેવાય કે ભાઈ, આપડે ત્યાં જોઈ ચેક કરી લે અને પહેરીને જોઈ શકીએ કે આપ કપડાં પર સૂટ કરે છે, નથી કરતું કે કેવું લાગે છે, કાપડને કપડાં. ક્વલિટી કેવી છે, જેમ કે ઓનલાઈનમાં એ વસ્તુ આપણે નથી કરી શકતાં.
હા, અને ક્યારેક તો શું છે કે આપણે ઇન્સ્ટા કેવી રીતે અલગ એપ માંથી ઓનલાઈન શોપિંગ રીગ કરીે ને, તો એમાં તો રિટર્ન પોલિસી પણ નથી હોતી.
હા.
એટલે એ વસ્તુ જયારે આપડે મંગાવી હોય કંઈક અલગ અને આવી જાય કંઈક જુદી, અને પછી આપણેે એને રિટર્ન પણ નથી કરી શકતા. એટલે ઓનલાઈનમાં આવી રીતે ગેરફાયદા પણ છે ને.
હા, એ બધું સાચી છે, હા. હા, એ સાચું છે કે અમુક વાર એ લોકો એવી રીતે તે આપતા હોય પ્રોડક્ટ, કે આપણે જે વિચાર્યું હોય એ એ આવતી નથી પ્રોડક્ટ.
હમ, એ છે અને બીજું આપડે કોઈ વસ્તુ માનો કે કપડાં છે કે કોઈ ફૂટવેર છે, કેવી વસ્તુ લીધી હોય તો આપણે આપડે આપડી સાઈઝ તો આપી જો હોય. પણ એ ઓનલાઈન જયારે આપણી સામે આવે ત્યારે ટ્રાય કરી ત્યારે જ ખબર પડે, અને ઓફલાઈનમાં આપણે ડાયરેક્ટ ટ્રાય કરી શકીએ, ઈ એક બે વસ્તુ નો તફાવત છે.
હા, સાચી વાત છે. હમ. ઓનલાઈન ઉપર આપણે વધારે એડ્રેસ નથી કરી શકતા, કેમકે લોકો અમુક અમુક પ્રોડક્ટ અમુક વાર સારી પણ આવી જાય છે.
હા, અમુક વાર તો આપણને ક્યારેક આવી જ ઘણું સારું પડે એમ થાય કે આટલું સરસ તો ઓફલાઈન આપણે આપને લાઈવ જોવાય ના મળે એવી અમુક વસ્તુ સરસ મળી જતી હોય.
હા હા, સાચી વાત છે અમુક. પછી એવું થાય કે ભાઈ. પણ વિચાર્યું નથી એના કરતાય મસ્ત આવી જાય છે વસ્તુ.
હમ.
હા. ને ઓફલાઈનમાં એમ સારું પડે છે કે આપડે. રિટર્ન પણ કરી શકીએ, અત્યારે જઈને.
હમ.
એ ભાઈ એના ફાયદા છે ને નુકસાન છે.
હા, અને ઓલું તો આપડે શું છે કે લાઈવ જઈએ તો આમ કે દુકાનદાર પાસે આપને સીધી માહિતી તરત મળી જતી હોય. અને ઘણી માહિતી આપણને ઓનલાઈન માં ન મળતી હોય.
હા એ બસ તો સાચ
ઓફલાઈનમાં આપણે ટૂંકમાં વસ્તુની ક્વોલિટી ની ખાતરી એમ તરત કરી શકીએ.
હા. હમ. કંઈ નઈ, સારું ચાલો. તમારી સાથે વાત કરીને મને મજા આવી. હા, બાય, મૂકું છું.
બાય.